હુંમ મજા માં છું. તું કેમ છે બેટા?
હું તો બઉ મજામાં છું. તમારે
અમે તો બસ મજામાં છીએ તારે વેકેશન પડી ગયું.
હા મારે પડી ગયું. હો
હા હા સારું ગયા વર્ષે ક્યાં ગયો હતો? વેકેશનમાં
ગયા વર્ષે તો હું ટ્રેકિંગ કરવા
અરે વા. ત તો બહુ મજા આવી હશે નહી. હા તો મને એના વિશે થોડી જાણકારી આપીશ?
હા શું અમે માઉન્ટ ટાબુ બો જ પહુંચયા ને તો અમારે ટ્રેકિંગમાં ઘણા બધા છોકરાઓ એક સાથે ગયા હતા. તો પેલા તો અમને સવારે વેલા ઉઠાડીને ટ્રેકિંગમાં લઈ જતા. ત્યા બઉ જ ઠંડી હતી. સવારમાં છે ને સાડા પાંચ છ વાગે અમને લઈ
હા અ હું નાની હતી ને ત્યારે હું પણ એક વખત ટ્રેકિંગ ટ્રેકિંગમાં ગઈશું. પણ અમને તો એટલું દૂર નતા લઈ ગયા. અ અંયા નજીક જ અ છે. એક નાનકડો ડુંગરો એના ઉપર સવાર થી સાંજ એક જ દિવસ માટે લઈ ગયા હતા. પણ એટલી મજા આવી ને કે અમે લોકો વેલા સવારે પાંચ વાગે નીકડાતા ઘરેથી અને પછી રિક્ષામાં ગયા ત હો પણ બહુ મજા આવી હતી અને પછી કિક્ષા માંથી ત્યાં પહોંચ્યા એટલે પેલા તો અમને અમારા સરએ બધું ઇન્સ્ટ્રક્શન આપ્યું કે તમારા લોકોને શું? અડવાનું છે શું નથી? અડવાનો કારણ કે જે ને જોઈએને તો ડુંગરા ઉપર ઘણા જંગલી વૃક્ષો પણ હોય અને જંગલી ઝડવા પણ હોય જાણે કે નાનાના છોડ હોય એમાં ઝેર હોય અને જોઈ અડી જઈએ તો પ્રોબ્લેમ થાય એટલે અમારા સરે એની બધી જાણકારી આપી અને પછી કીધું કે જો તમારે કોઈ અન નોન જાડવા હોય કે તમે જે ન ઓળખતા હોય એને કશેને અડવાનું નહી. કોઈ જીવજંતુ હોય તો એને અડવાનું નહી અને બધા એ એક સાથે લાઈનમાં ચાલવાનું. અ અને પછી ત્યાં ઉપર જઈને તે બહુ સરસ વાતાવરણ હતું અને બહુ મજા પડી. તમા કેવું હતું?
કે જેમ કે તમે કોઈ પણ જાણવા અડવાના નહી. તમને ખબર ન હોય એના વિશે તો તમારે અડવાનું નહી કોઈ પણ જાનવર કે જીવજંતુ આવે તો એને અડવાનું નહી. આઘું રેવાનું એમ અમને સૂચના આપી હતી.
હા તમે તો સાત દિવસ માટે ગયા તા નહી
હા અમે સાત દિવસ માટે ગયા હતા. એમાં પેલા દિવસે અમે ગયા ને ત્યારે તો અમને જે હોસ્ટેલ અથવા હોટલ ટાઈપ જે કે નહી એમાં અમને રેવા માટે ત્યાં જગ્યા વધીને પ્રોવાઈડ કરી. પછી બીજા દિવસથી અમાર ટ્રેક્
હ્ હ પણ અમારે તો જો એક દિવસનું હતુંને તો એ ખૂબ જ મજા કરી હતી અને ખૂબ એક એકટીવિટી કરી હતી તો તમે તો સાત દિવસમાં ઘણી બધી એક્ટિવિટી કરી હશે અને ઘણી ગેમ પણ રમ્યા હશો હે ને?
હા અમારે રોજ અલગ અલગ જગ્યાએ ટ્રેકિંગ હતું અલગ અલગ રમત રમાતા.
હા પછી થી સાંજે શું કરાવતા?
અમે હું તમને કહું ને તો અમે સવારમાં પેલા ટ્રેકિંગમાં જતા. પેલા સવારમાં પેલા ટ્રેકિંગમાં જઈએ ને ત્યારે કઈ નાસ્તાથી પાણી નો કરે. જયારે અમે ટ્રેકિંગમાંથી પાછા આવીએને ત્યારે અમને નાસ્તાને એવું બધું આપે બપોરે અમને થોડીક ગેમ ને એવો રમાડે. પછી સાંજ પડે ને એટલે અમને પાછા બહાર લઈ જાય કે કોઈ પણ નવા એરિયામાં ફરવા લઈ જાય કે એવી રીતે કોઈ પણ નવી જાણકારી દેવા માટે બહાર લઈ જાય એવી રીતના હતું અમારે દિવસ
હમ અને મેં તો સાંભળ્યું છે કે ટ્રેકિંગમાં લઈ જાય ને તો એ લોકો મોર્નિંગમાં કાચું દૂધ આપે. સાચી વાત છે?
હા અમને રોજ આપતા રોજ અમને કાચું દૂધ ની થેલી આપતા. પણ અમે કાચું દૂધ પીવાથી ઘણી વાર એવું થાય કે પેટમાં ગડબડ થઈ જાય પણ અમને કાચું દૂધ પીને તરત ટ્રેકિંગમાં જતા ને એટલે અમને વાંધો ન આવતો.
હા. મેં પણ સાંભળ્યું છે કે કાચું દૂધ પીવાથી આપણને ડાયેરિયા કે કશું થઈ જાય, પેટમાં ગડબડ થઈ જાય પણ જયારે આપણે આવી કોઈ પ્રવૃત્તિ કરવાની હોય ને કે ચાલવાનું ખૂબ હોય ટ્રેકિંગ એટલે મીન્સ કે કાચું દૂધ પીજા પીધા પછી ડાયજેસ્ટ થઈ જાય એવી કોઈ પ્રવૃતિ કરવાની હોય ને તો કાચું દૂધ વાંધો ન આવે. પણ મેં તો આબુ જોયું છે. તો આબુમાં તો બહુ જ બધા ડુંગરાઓ છે ને ખુબ જ ગ્રીનરી છે. તો ત્યાં તો ટ્રેકિંગ કરવાની ખુબ જ મજા આવે. નેક્સ્ટ ટાઈમ જો આપણને આવું કોઈ મળશે ને તો આપડે લોકો સાથે જશું ટ્રેકિંગ કરવા. એક ગ્રુપમાં સાથે ગયા હોય ને તો બહુ વધારે મજા આવે નહી?
હા સાચી વાત છે હું પણ મારા ફ્રેન્ડ ને ગ્રુપ સાથે જ
હમ્મ હા. અને રાત્રે બોન ફાયર કરે અને બધા બેઠા હોય અને ગેમ રમીએ અને બધી વાતો કરીએ તો કેવી મજા પડે.
અરે બહુ જ મજા આવે એની તો વાત
ત વાત જ
અમે રોજ રાત્રે બોન ફાયર માં બેઠતા, આખા દિવસ જે કર્યું હોય ને એના વિશે વાતો કરતા, શું શું એક્સપિરિયન્સ કર્યું હોય એના વિશે વાતો કરતા, કોકની સાથે કઈ નવી ઘટના બની હોય તો એની વાત થાય. ઘણી બધી નવી જાણકારી પણ મળે. અને ખુબ જ મજા આવતી.
હા. પછી તમને આબુ ફરવા લઈ ગયા તા? ઓલું ત્યાં લેક છે ત્યાં લઈ ગયા તા?
હા, ને નખી લેક કરીને એક જગ્યા છે, ખુબ જ મોટું લેક છે. એ લેક ની ફરતે છે ને આખું માર્કેટ છે એ લોકોનું. એ માર્કેટમાં તમારે જે શોપિંગ કરવી હોય એ કરવાની, પછી ત્યાં ફરવાના સ્થળો પણ છે ઘણા બધા.
એની આજુબાજુ હમ્મ હું બઉ ટાઈમ પેલા ગઈ છું. એટલે મને બહુ તો યાદ નથી. પણ ત્યાં મને એક સ્ટોર યાદ છે, ત્યાં એક કાકા હતા અ અને એક મોટી ઉંમરના બા હતા એ જાતે વાંસની ટોપલી અને વાંસ માંથી અલગ અલગ વસ્તુ બનાવતાંતા અને ત્યાં જ સેલ કરતા હતા. તમે લોકો એનો સ્ટોર જોયો તો? હા એવો એક સ્ટોર અમે જોયો તો ખરી પણ એ દાદા અને બા હતા નહી કદાચ એના કદાચ છોકરા કઈ હોય તો ખબર નથી એવું છે. તે ઈ મેં આખા માર્કેટમાં જોયું ને તો એક જ સ્ટોર એવો હતો કે ઈ લોકો ત્યાં જ બધી વસ્તુ બનાવતાતા અને ત્યાં જ સેલ કરતા હતા. અને એટલી યુનિક યુનિક વસ્તુઓ હતી ને કે જે આપને આપણા સિટીમાં તો ન જ જોવા મળે. હમ. અમે પણ એ બધી વસ્તુ જોઈ અમે જે પહેલી વાર જોઈ. હં. બીજી કોઈ પણ જગ્યા એ વસ્તુ પેલી વાર જ દેખાણી અમને. હા, અને ત્યાં તો છે ને હાથે થી ગૂથેલા સ્વેટર, અને હાથે થી ગૂથેલા ટી શર્ટ ને એવું બધું બી સારું મળતું તું, અમે ગયાતા ને ત્યારે. તમે ગયા ત્યારે એવું કઈ જોયું તું? હા હતું ખરી પણ અત્યારે ના ટાઈમે તો બીજું ઘણું બધું આવી ગયું હોય ને એટલે એને કોમ્પિટિશનમાં ઘણું બધું બીજું બીજું હતું પણ તમે જે વાત કરો છ ને ઈ પણ હતું. તને ત્યારે તો ત્યાં કોઈ રાઈડસ ને એવુ નહોતું. પણ હવે મેં સાંભળ્યું છે કે લકી તળાવ પાસે ઘણી નાની નાની રાઈડ્સ જાણે કે ઓલું ખબર છે બે જણા સાથે બેસી શકે તેવી સાયકલ, પછી ઓલું ઇલેક્ટ્રિક સ્કૂટર ટાઈપ હોય છે એવી રાઈડ્સ ને એવું બધું પણ થઈ ગયું હશે. હે ને?
હા એવું ઘણું બધું હતું. સ્કૂટર, લેક્ટ્રિક સ્કૂટર, જે તમે વાત કરી ઈ પણ હતા. પછી સાયકલુ પણ હતી. રેન્ટ ઉપર મળે કારણ કે તમારે કલાક બે કલાકને ફરવું હોય ને તો તમને એને કલાક બ બે કલાકનું રેન્ટ ભરી અને સાયકલ તમને મળે ચલાવવા માટે અને સ્કૂટર નું પણ એ રીતે જ હતું કે તમારે
હા કેવું સારું આપડ અને નેચરમાં નેચર ના ખોડે આપણેે ગાડીઓને એવું મૂકી અને આપડી સાયકલ ચલાવીએ નેચર સાથે નેચર કનેક્ટ થાય તો કેવી સરસ ફીલિંગ આવે નહી.
અરે બહ જ મજા આવે વાત ન પૂછો એટલી મજા આવે.
અને આબૂ હાઈટ ઉપ ઉપર છે એટલે ત્યાં વાતાવરણ પણ બહુ સરસ હોય અને ઉનાળામાં જાવ તોય પણ તમને ઠંડક નો અનુભવ થાય તો તો અત એમ કે ત્યારે તમે લોકો ગયા ત તો ત્યારે તો વધારે સરસ વાતાવરણ હશે. તો વધારે મજા આવી હશે
હા અમે લોકો ગયા હતા ને ત્યારે થોડુંક શિયાળા ની શરૂઆત જેવું જ હતું બો વધારે શિયાળો નતો આવી ગયો પણ શિયાળાની શરૂઆત હતી તેથી અમને સ સવારમાં ખુબ જ ઠંડી હતી પણ પછી દિવસ જેમ જેમ થાય ને એમ એમ ઠંડી ઘટતી જાય
ગરમી જરાય નો હતા હ ધ્યાનો બેની ફીટ જ ઈ છે કે ત્યાં હાઈટ ઉપર છે અને ગ્રીનરી વધારે છે એટલે ત્યાં થોડું આપણને ગરમી ઓછી થાય માણસો એટલો તો આબું જાય છે કે ચલો થોડું ગરમી થી રાહત મળે અને ફરવાનું પણ થાય અને એટલે તો એને હિલ સ્ટેશન કે એમ કે હિલ સ્ટેશન ઉપર પર મજા આવે
હમ્મ સાચી વાત છે તમારી જવા
જવા જોવું જે છે એ જગ્યા હમ્મ અને આબુ જઈએ ને ત્યારે આબુ જતા પેલા અંબાજી પણ આવે છે તે જોયું છે અંબાજી
હા એ જગ્યા ની મને ખબર છે પણ અમે ત્યાં ગયા નહોતા અમે જયારે આબુ ગયા ને ત્યારે એનું સાંભળ્યું છે તમને ખબર હોય
હા અંબા આબુજ જાવ ને એ પેલા અંબાજી આવે તો અંબાજી છે ને ત્યાં અંબાજી માતાજી નું મંદિર છે અને ઈ એક શક્તિપીઠ છે અ આપડે બીજી વખત ક્યારેક વાત કરશું ને તો હું તને ઈન ડિટેલ્સ બધી વાત કરીશ કે ત્યાં અંબાજીમાં સુકામ એ માતાજીને શક્તિપીઠ કહેવામાં આવે છે અને ત્યાં પણ એક ડુંગરો છે એનું નામ ગબ્બર છે અને ઈ ગબ્બર ઉપર માતાજી બિરાજમાન છે આપણે નેક્સ્ટ વાત કરશું ને તો આપણે એના વિશે પણ વાત કરશું કે શક્તિ પીઠ સુ કામ અંબાજીને કહેવામાં આવે છે પણ ઈ પણ એક આપણું ગુજરાતનું બો સરસ ધાર્મિક સ્થળ છે વિઝિટ કરવા જેવું છે નેક્સ્ટ ટાઈમ જયારે પણ તું આવુ છે ને તો અંબાજી એક દિવસ જજે તને બહ મજ જાવશે અંબાજી માતાજીના દર્શન કરવાના અને ગબ્બર ઉપર ચડવાનું ત્યાં જઈને જે માતાજી ના ત્યાં જે જ્યોત છે એના દર્શન કરવાના બહુ જ સરસ એ અનુભવ છે હવે તારા ફેમિલી સાથે જા તો જરૂર થી ત્યાં જજે હોને બેટા સારું ચાલો આપણેે પાછા વાતો કરશું ને મળશું આવજે ત્યારે
આવજો આંટી